હાલો
હલો
હા આવે છે. તમને અવાજ આવે છે મારો?
હા આમ તો નજીક રાખજો.
હલો
હા જમી લીધું તમે જમી લીધું?
તમારો અવાજ મને બરાબર નથી આવતો, મને એવું લાગે નેટવર્ક નો કઈક પ્રોબ્લમ હોય એવું લાગે. તમારા ફોન મા. હા હજુ હમણાં આયો આવાજ.
બરાબર બોલો શું જનીલીધું તમે સર?
હા જમીલીધું. અને આજે પૂજા હતી તો થોડું વેલું જમી લીધું, આજે ગૌરી વ્રત થયું ને.
તામરા બેને કર્યું હશે ને ગૌરી વ્રત?
હા મારી બેન ગૌરી વ્રત કરે હે. તમારે ત્યાં કોઈ કરતું નઈ ગૌરી તમારી બેન હોય તમે હોય?
મારે તું કુટુંબ માં ઘણી બધી છોકરીઓ વ્રત કરે પછીમાં પેલા અગિયારસ નો ઉપવાસ કરવાનો હોય. પછી ના પાંચ દિવસ હોય એમાં જેમને ગોયરું કરી હોય એમના પાંચ દિવસ કઈ ગોયરું ના અને અગિયારસ પછી જે લોકો નું ગૌરી વ્રત ચાલતું હોય એ લોકો ના પાંચ દિવસ ગૌરી વ્રત ના હોય. એવી રીતે કુલ છ દિવસ ચલવવાનું હોય ઉપવાસ કરવાનો હોય.
પછી સવારે શંકર ભગવાનની પૂજા કરવાની હોય.
હા
અને આ બધું એટલા માટે કરવામાં આવે કે જે કુવારી છોકરીઓને હોય એ લોકો ને કેવું કે મનપસંદ ઘરવાળો મળે. એને માટે વ્રત કરવામાં આવે ઉપવાસ રાખવામાં આવે ઉપવાસમાં કઈ ફળ ફળાદી હોય કે કઈ સાબુદાણા હોય એને કઈ વાનગી બનાવિને ખાવામાં આવે. અને એવું નહી આમાં કે સાંજે જે જમતા હોય રેન્ડમલી જમી લેવાનું પણ પાંચે પાંચ દિવસ કોરો ઉપવાસ રાખવાનો હોય.
બરાબર છે. એટલે આ ઉપવાસ કરવાનું કારણ શું મેન કે એમને મનપસંદ તમને એમનો જીવનસાથી મળે એની માટે.
ના આમાં ખાલી ઉપવાસ ન હોય
એવું નહિ મનપસંદ હોય કે અ સારો હોય? કારણ કે મનપસંદ તો એમને પહેલેથી જ નક્કી કરી રાખેલું હોય ને કે મનપસંદ હોય. કે સારો એવો ઘર વાળો મલે એવું હોય?
એ તો જે ભવિષ્યમાં મળનારું હોય એમ મળે પણ કેવું ઉપવાસ પેલે થી આ ચાલ્યું આવ્યું છે, પાર્વતી માતા એ પણ એક સ્ટોરી છે. કે પાર્વતી માતાએ પણ આ વ્રત કરેલું ને એમને શંકર શંકર ભગવાન મળેલા એમ એટલે પછી એ રીતે પરંપરા ચાલી આવી ગૌરી વ્રતની આ પાર્વતી માતા અને બીજું તમે નામ જુઓ તો ગૌરી છે એ નામ પરથી પડ્યું ગૌરી વ્રત.
બરાબર તો આ રીતે ગૌરીવ્રત નામ પડ્યું કે
હા
હું રઉછુ મારી બેહેનો છે બે તણ ગૌરીવ્રત એમને કરેલું છે સવાર માં મહાદેવ ના મંદિરે જઈ પૂજા કરે એ લોકો અને કઈક કેટલા વર્ષ પાંચ વરષ કરવાનું હોય છે ને
હા પાંચ વર્ષ ગોયરો કરવાનોને પાંચ વર્ષ ગૌરી વ્રત કરવાનું
એટલે ગોયરો અને ગૌરી વ્રત કે બંને અલગ અલગ કે એક જ ના ગણાય
બંને અલગ અલગ તમે ગોયરો કરો ને ત્યારે અલગ અલગ પ્રકાર નુ અનાજ હોય અને એક જે માટીનું એક વાસણ હોય એ મોટું કોડીયા જેવું કહેવાય એને કોડિયું કહેવાય મોટું હોય થોડું એમાં તમે કયાથી કઈ એવી તળાવની જગ્યા હોય નીરની જગ્યા હોય ખબર પેલી ચીકણી માટી હોય
હા ચિકણી માટી હોય
માટી લાવી ને પછી એની ભેગી નાખવાની નાખી ને પછી તેને થોડી આમ સુકવાને સુખવીને પછી એમાં કોડીયા માં માટી સરખી કરી ને પછી જે અલગ પ્રકાર નું બધું અનાજ હોય એમાં વાવવાનું પછી પાંચ દિવસ પેલા તેમને મૂકી રાખવાની પછી અગિયારસ આવે અગિયારસ નો ઉપાસ કરવાનો અગિયારસ ના બીજા દિવસ થી બધી પૂજા અને ઉપવાસ ચાલુ કરવાના હોય
બરાબર એટલે ગૌરી વ્રત નો જે પહેલો દિવસ હોય એ ક્યારે હોય
પેલો દિવસ તો અગિયારસ થી ગણાય અગિયારસ પેલો દિવસ ના ઘણા અગિયારસે ઉપવાસ હોય અને એના બીજા દિવસ થી પેલો દિવસ ચાલુ હોય
બરાબર અગિયારસ અગિયારસ નાો દિવસ એ લોકો ગૌરી વ્રત સ્ટાર્ટ કરે
હા
ઉપવાસ રાખવાનો અગિયારસ ના દિવસે અને પાંચ દિવસ પણ ઉપવાસ રાખવાનો હોય ને
હા પાંચે પાંચ દિવસ ઉપાસ રાખવાનો હોય પછી એમાં પૂજા કરવાની હોય જે પૂજા કરેલો સામાન હોય કઈ આડી અવળી જગ્યાએ નખાઈ દો ને એટલે જે પીપળો હોય કેવી શુદ્ધ જગ્યા હોય જે માણસો નો પગ ના પડે ક્યાક એવી ગંદી વસ્તુ ના ફેલેલી હોય પછી એવી જગ્યા મા એ પૂજાપો મૂકી દેવાનો પૂજા કરીને
હ
કઈ આમ તેમ નખાય નઈ
બરાબર છે એટલે તમે ઉપવાસ પાંચ દિવસ કરો એટલે તમારે એક દિવસ દિવસમાં એક વાર જમવાનું એવું તો હોય ને કે જમવાનું જ ના હોય કોરો કોરો ઉપવાસ હોય
ગૌરી વ્રત મા એ ઉપાસ તમારે પાંચે દિવસ કોરો રાખવાનો હોય ત્યાંજે બી તમે ઉપવાસમાં જમતા હોય ને એ જમવાનું હોય
બરાબર એ દિવસમાં એક વાર જમવાનું હોય
હા
અને એ બી તમારે શુદ્ધ સાકાહારી જમવું પડે કારણ કે ઉપવાસ તમે એક રીતે તોડો જે જમીને તમે તોડો એટલે તમારે કશું આમ સારું સ્વાદિષ્ટ ભોજન કંઈક ખાવું પડે
હમ
અન આખો દિવસ એવું ઉપાસમાં ખાવાનું પણ ઘણું બધું ખાવાનું આવતું હશે હે ને?
હા ઉપવાસમાં ઘણું બધું જમા આ બટેકાની વેફર હોય, કેળાંની વેફર હોય ફળ ફળાદી હોય, દૂધ છે, કેળાં છે ઘણાં બધાં અમુક પ્રકારના ફળ હોય, સાબુદાણા ગમે તે
બરાબર છે. તો તમે કરેલું ગૌરી વ્રત? તમે જણાવશો તમે ગૌરી વ્રત કદાચ કર્યું હોય કે નથી કર્યું. એ મને નથી હજુ એટલે
હા હા પાંચ વરસ મેં ગૌરી વ્રત કર્યુતુ અને સાત વરષ ગૌરી વ્રત કર્યુંતુ. અત્યારે તો થોડું કેવું આ જનરેસનમાં અ રેન્ડમલી ફરતાં હોય ને એવું પણ જ્યારે થોડું ચાર પાંચ વરસ પેલા ને તમે જોવો ને તો એટલે બધા ફોન જોવા ના મળે પછી જે આવતો આવ તહેવાર હોય એની ખુશી ક‌ઈ અલગ પ્રકારની જોવા મળે.
પાછું છઠ્ઠા પાંચમો દિવસ હોય ત્યારે બધાં જાગરણ કરે કે સાડી પહેરે. નવું નવા કપડાં પહેરીને જાગરણ કરવાની પછી આખી રાત કેવા પેલા ગુજરાતી પિક્ચર મૂકે ત્યારે જાગરણ હોય ને ત્યારે સારા એવા. પછી એ પિક્ચર જોવાના બધા ભેગા થ‌ઇન મજા આવતી હતી એ ટાઈમે. પછી જ્યારે સવાર પડે ત્યારે અ ગૌરી માતાની ગમે તે તમારે સેવા કરવાની હોય આરતી, પૂજા કે કરીને પછી નદીમાં જઈને પધરાવાનું હોય હ બસ ઘરે એનો ઉપવાસ ખોલવાનો હોય. આમાં તો કેવું પાંચ વર્ષ તમે કરો એટલે પાંચમા વર્ષે પછી ઉજવવાનું હોય ગૌરી વરત અને બી
બરાબર છે. તો આ રીતે થતું હોય છે ગૌરી વ્રત. ને પેલું જાગરણ કે એમાં અમુક લો કો બે છોકરી હોય એટલે બધી છોકરીઓ ભેગી મળીને જાગરણ કરતી હોય છે. એમને આખી રાત જાગરણ કરવાનું હોય તો અમુક છોકરીઓ એવું કંઈક પ્રસંગ પણ કરતી હોય છે નાનો નાનો જેમ કે બે છોકરીઓનું લગ્ન કરાવતી હોય અંદર અંદર અને એ રીતે આખી રાતમાં મસ્ત આયોજન કરેલું હોય છે. અને એ રીતે એ લોકો જાગરણ કરતાં હોય છે. તો આ સાચી વાત છે?
ક્યાંય પણ હજુ નથી આવું પણ જે મારુ ગૌરી વ્રતનું પાંચમું વરષ જ્યારે પૂરું થઈલુ ને ત્યારે છોકરી છોકરી જ છોકરી જ વર બને છોકરી કન્યા બને પછી એમને આમ એવી જોરી બનાવામાં આવે પછી વયરોને પૈણાવામાં આવે. એવું બધું કરવામાં આવે એમ.
બરાબર તો એટલે એવું જ હશે ને કે અત્યારે આપડા જે ધરમમાં આપડે ગૌરી વ્રત માન હોય જે લોકો કરતાં હોય એટલે એવું તો હશે જ ને કે દરેક છોકરીએ જીવનમાં ગૌરી વ્રત તો કરેલું જ હોય. એવું તો બની શકે ને કે દરેક છોકરી એ ગૌરીવ્રત કરેલું જ હોય
હા કરતી હ.
તમારો અવાજ નથી આવતો.
કરતી હોય ઉપવાસ રાખતી હોય પૂજા કરતી હોય. એદ પાંચ વર્સનું ગયરોવ પુરી ખાય ગયરો નર બીજભર પાંચ વરષસ પછી ગૌરી વ્રત. આવે. એમાં જે મહાદેવની શિવલિંગ હોય અને તે નજીકના મંદિરો હોય એ તમારા ઘરે શિવલિંગ હોય એની પૂજા કરવામાં આવે.
બરાબર એલે દરેક છોકરી ગૌરી વ્રત કરેલું છે આપણે ધર્મ પ્રમાણે તો ગૌરી વ્રત તો દરેક છોકરીએ કરેલું હોય બરાબરને?
હ મહાદેવની પૂજા કરવામાં આવે એટલે મહાદેવ તો કે એકદમ ભોળા ભોળા કેવાય. પછી પાછી ના નાની છોકરીઓ પૂજા કરતી હોય એટલે પછી મહાદેવ તો કેવા ભોળા નાખ એક રૂપામાંન થઈ જ જાય પછી સારો આશીર્વાદ આ લે સારું પછી એને સાકરી પણ મેળવે સારો ઘરવાળો પણ મેળવે
બરાબર એટલે ગૌરી વ્રત કરે તો મહાદેવની પૂજા કરવી જોઈએ એવું ને
હા એમાં મહાદેવની જ પૂજા કરવા
એને એવું હોય કે કોઈ બીજા ભગવાનની પણ અમુક કોઈ પૂજા કરતૂ હોય એવું બની શકે
બ
હલો.
છે.
અહ એવું બની શકે કે મહાદેવની જોડે જોડે બીજા કોઈ ભગવાનને પણ પૂજા કરી શકાયને ગૌરી વ્રતમાં.
જો કઈ તમારા મનથી ગૌરી વ્રત થાય બાકી એમાં કેવું એ વિશેષ ની હોતો કે બીજા કોઈ ભગવાન નહી કરવાની ત્યારે મોસ્ટોપલી કેવું હોય કે મહાદેવ ની જ પૂજા કરવામાં આવે બાકી જો તમારું મન હોય કે બીજા પણ કરવું ભગવાનની પૂજા કરી શકાય પણ એમાં તમે જોવો મોંસ્ટોપલી તો મહાદેવની જ પૂજા થતી હોય. પુજાની સામગ્રીમાં તો તમે જોવ જે ગંગાજળ હોય પંચમૃત બનાવવામાં આવે કે દૂધ દહીં ઘી ખાંડ પછી અહ એમાં પાણી થોડું મિક્સ કરવાનું મધ હોય આવી રીતે પાંચ પ્રકાર નું મિશ્રણ તમે રેડી કરો એટલે એને પંચામૃત કહેવાય શુદ્ધ જળ ચડાવવાનું બલપત્ર હોય પછી મહાદેવના જે પસંદગી ફૂલો હોય કે મોગરો છે જાસુદ છે. પછી પૂજા પામા કે ચંદન છે ચોખા ઘઉં બધું ચડાવી શકાય ને પછી પૂજા કરવાની
બરાબર તો આ રીતે ગૌરી વ્રતની ઉજવણી થતી હોય ને પછી ભગવાનની આ રીતે રોજ પૂજા કરતી હોય છે ને એ છોકરયા?
હમ્મ. મને તો ટોટલ બાર વરસ હોય છોકરીલે જે પાંચ વરસ કર હોય તો. હું પાંચ વરસ ગયરો કરીને પછી સાત વરસ અ ગૌરી વ્રત કરેલી. મારી